હાલો
હા બોલો શું ચાલે તમારે કેવું છો મજામાં છો
બસ એકદમ મજામાં તમે કેમ છો
હું પણ એકદમ મજામાં છું સાછે મન થયું કે લાવ બહુ દિવસ થયા તો તમને કોલ કરું મ કે જે ઋતુ છે એ હા બોલોને શું કેતા તા
કઈ ને કંઈને બોલો બોલો અવાજ થોડો એ તો નેટવક ઈસ્યું છે ને એટલે
અ હા કે જે ઋતુ પ્રમાણે જે બદલાતો ગુજરાતી ખોરાક છે ને અને તેનું જે વૈજ્ઞાનિક મહત્વ છે ને એના પર આપડે ચર્ચા કરીએ મને એવું થયું
હ ચાલો આતો બહુ સરસ વિસય છે અને એમાં ગુજરાતી ખોરાક સંપર્ક વાત કરવાની તો એટલી વાત કરીએ એટલી ઓછી છે આપણે મજા આવશે હાલો
હાચે મને પણ એવું લાગે ગુજરાતી ખોરાક પર તો આપડે બહુ જ બધી ચર્ચા કરી જ શકીએ છે અને મન થયું કે લાવ વાત કરીએ તો આજકાલ તો લોકો કેવું કે બારે મહિના એક સરખો જ ખોરાક ખાય છે અને પરંતુ પહેલા એવું જુદું હતું કે દરેક ઋતુમાં શરીર ની જરૂરિયાત અલગ હોય અને એ પ્રમાણ ખોરાક લેવાતો હતો
હ અત્યાર તો કોઈ કશું જોતું જ નહી એ સિઝન શું પલે મૃતુ સુું કઈ જ નઈ જે આવે એ ખાઈ લેવાનું વાચ ઈચ્છા થઈ તો આ બનાવાનું પેલું બનાવાનું બાર થી મંગાઈ લેવાનું અઠવાડિયા ના ચાર દિવસ એટલે બધું બદલાઈ ગયું છે સમય જોડે જોડે
હા એજ તો અને આપડે પહેલાના સમયમાં તો કેવું હતું કે ઉનાળામાં શરીર માં કેવું કે પાણીની માત્રા ઝડપથી આમ ઓછી થાય એટલે ઠંડક આપતો ખોરાક અને પાણીથી ભરપૂર વારોો ખોરાક લઈ તો જેમ કે છાસ લઈએ કેરીનો રસ લઈએ કાકડી તરબૂજ અને લીંબુ ન શરબત આવું બધું ખાઈએ તો કેવું કે ખાસ કરીને છાસ તો લેજો ગુજરાતી ઘરોમાં એટલે એવું હતું એમ
હા અત્યારે પણ આમ ઘણા ઘરોમાં તો છાસ વગર આપણા ગુજરાતીઓ લોકોને તો ચાલે જ નહીં હજી બહારનું મન ખ્યાલ નઈ પણ આપડા ગુજરાતી સાચો ગુજરાતી તો હું માનું કે જેમ છાસ ભાવતી હોય ને એજ હોય
મને પણ એવું લાગે હ પણ એને પાછા તમને ખબર વૈજ્ઞાનિક ફાયદો પણ છે તમને જણાવું?
ઓ કયો જણાવો ને ચોક્કસ
કે જે છાસ છે ને એ એક પ્રોબાયોટિક્સ ગણાય છે ને તો એમાં છે ને પાંચન તંત્ર ને બહુ મજબૂત બનાવે એટલે કેું કે શરીરને એકદમ ઠંડક આપે એટલે કેું કે બપોરના ભોજન સાથે છાસ પીવાની એક પરંપરા આના લીધે છે અને આ એક પરંપરા તો ના કહેવાય પણ એની પાછળ એક બહુ મોટું વિજ્ઞાન છે
આ એ તો છે જ હ આ છાસ તો બધા પીતા જ હોય છે અને આનું વૈજ્ઞાનિક કારણ
હા અને ખબર ને આપણે ઉનાળામાં રસ પણ ખાઈએ ને કેરી કેમ ખાઈએ તો એના એમાં પ બહુ બધા વિષય છે કે એવું ગણાય કે કેરીમાં જે વિટામિન એ અને સી છે ને એ વધુ માત્રામાં હોય છે તો તેનાથી કેવું કે શરીરને એકદમ ઉર્જા આપે એટલે પણ લોકો એવું પણ કહે છે કે વધારે કેવી કેરી કેરી ખાવાથી કેવું કે ગરમી થાય છે પણ કેવું કે પહેલા કેરીને પાણીમાં પલળી રાખીએને ને તો એ રીતે જે ખાવામાં બરાબર રહે એવું અને એની પાછળ પણ વિજ્ઞાન છે તમને ખબર.
હ મને પણ ક્યારે બહુ જ ભાવે છે અને તમ કીધું એમ કે ખીલ તો થાય જ આમ એટલે મતલબ એનાથી રોગો થાય જેમ કે ખીલ આવી ય બહુ બધા પિમ્પલ્સને એવું બહુ ખાઈએ ને આપણે કેરી તો એનાથી થાય પણ એમ આપણેે સારી રીતે ખાઈએ આમ રોજ નહી પણ આમ અઠવાડિયામાંય બે્વાર તો કંઈ થાય નહીં ઉત માનું
હમ મને પણ એવું લાગે અને ચોમાસા ની વાત કરીએ આપણેે તો એમાં પણ પાચન શક્તિ કે થોડી નબળી હોય એટલે લોકા કેવું કે હળવો ને ગરમ ખોરાક પસંદ કરે આપણે ખીચડી કડીી આદુ હળદર અને મે જેવો ખોરાક નો ઉપયોગ વધુ કરે એમ
હા એ તો તમે એકદમ સાચી વાત છે હળવો ખોરાક જ લેવાય એ વખતે
અને કેવું કે આદુમાં કેવું કે આમ સોજો ઘટ ટાડવાનો ગુણ હોય છે અને તે કેવું કે રોગ પ્રતિકારક શક્તિ પણ આપણને વધારવામાં મદદ કરે એટલે કેવું કે ચોમાસામાં આદુ વાળી ચા પીએ તો કેટલું સારું રે અને આપણા ઘડા અને ને પણ એકદમ સુરક્ષિત રાખે આદુર તો
હા અને અમુક લોકો તો બારે માસ આદુ વાળી જ ચા પીએ તા હોય કારણ કે એનું મજા આવે મને એટલી બધી આદુ વાળી ચા ભાવે ને કે તમે જેટલી આપો ને એટલી હું પીજઉં
હા હા એનો સ્વાદ પણ એટલો સારો લાગે હા જોડે જોડે એ તો છે અને ખીચડી અને કઢે નું જોડાણ પણ બહુ લોકપ્રિય છે એવું ખબર તમને
હા એયા અમ કઈ ઈચ્છા ના થાય ને વારે અમારા ઘે તો તો અમે ખીચડી કડી ખાઈલીએ એટલી મજા આઈ જાયને મારા મમ્મી ના હાત ની બહુ સારી બનાવે છે આવજો કડી ખાવા
ચોક્કસ ચોક્કસ મને પણ ખીચડી કઢી બહુ જ ભાવે આમ મતલબ મને છે અમારા ત્યાં એક હોટલ કે ધાબુ શું કેવાય ખબર નહી પણ કિસ્મત કરીને છે તો ત્યાંની વઘારેલી ખીચડી આવે ને કઢી મને એટલી બધી ભાવે અને આમ ઠંડુ ઠંડુ વેધર હોય ને આવું વરસાદ હોય તો તો એટલી મજા આવે ને ખાવાની કારણ કે આમ એકદમ સરળતાથી પચી જાય ને એટલું મજા આવે ને ટેસ્ટ માં પણ એટલી સારી હોય
હા એ તો છ અને બાનુ બને હું તો ખઉં છું બારનું પણ આમ હવે ઓછું કરી દીધું મેં ખાવાનું
હા મને હવે તો એવું લાગે કે પહેલાના જમાના ના લોકોને છે ને સ્વાસ્થ્ય વિશે વધુ આમ ખબર હતી અને અનુભવોને આમ કુદરત ન જે નિરીક્ષણ હતું ને તેમને ઘણું આપણને શીખ્યું જ છે અને આપડે તો છે ને ખાલી આ જ્ઞાનને આપણે આગળ વધારવું જોઈએ એમ મને લાગે
એ તો એકદમ તમારી સો ટકા ની સાચી વાત છે.
હા અને આપડે શિયાળા ની વાત જો કરીએ તો ઘણા લોકો શિયાળામાં જુદો જુદો ખોરાક લેતા જ હોય છે ને કે શિયાળામાં કેવું કે શરીર ની પાચન શક્તિ છે ને અન્ય ઋતુઓ કરતા વધારે મજબૂત હોય અને શિયાળામ કે બહાર નું તાપમાન ઓછું હોય ને એટલે શરીરની અંદર ની ગરમી આમ જાળવી રાખવા માટે વધુ ઉર્જા જરૂર પડે એટલે કેવું કે આ ઋતુમાં વધારે પૌષ્ટિક ખોરાક ખાવાની સલાહ આપે જ છે બધા
એ તો છે જ હ હેલ્ધી અને આમ પૌષ્ટિક ખાઈએ એટલે એમાં ચોમાસામાં અને એમાં બધી ઋતુમાં આમ ઋતુ પ્રમાણે ખોરાક ખાવો જોઈએ હું તેવું માનું છું
હા જેમ કે આપણે ઊંધિયું ખાઈ એ જ છે ને શિયાળામાં તમને ભાવે ઊંધયું?
હા મને બઉ ભાવે છે.
હા આપડે એમાં બધું નાખીએ ને કે સુરતી પાપડી છે વાલોડ છે. રતાળુ બટાકા રીંગણ ને મીઠા બટાકા તો કેવું કે આ બધી શાકભાજી અલગ અલગ પ્રકારના વિટામિન અને ખનિજ તત્વો આપે એટલે આપણા શરીર માટે પણ સારું એવું કોઈ વસ્તુ તમને ખબર છે શિયાળામાં તમને બહુ ભાવે
હ આમ તો મને વધુ ભાવે. પણ આમ સૌથી વધારે આમ મેગી મળી જાય એમ પહાડો જેવું કઈ હોય અને આમ કઈક બીજું ગરમ ગરમ ખાવા મળે તો બઉ મજા આઈ જાય
હા મને પણ એવું લાગે હા સાચી વાત છે તમારી અને શિયાળામાં તો કેવુ કે ગોળ નું મહત્વ વધી જાય કારણ કે કેવું ગોળ શરીર ને ગરમી આપે ને એટલે કેવું કે આનનો નો એક સારો સ્તોત્ર છે કે પેલા લોકો ભોજન પછી ગોળ ખાતા હતા અને તે કેવું પાચન ક્રિયાને પણ મદદ માં આપણાને કરે એવું છે. હલો
હા હલો હલો
હા હા સંભળાય છે ને તમને અવાજ આવે છે ને
હા હા હા બોલો
હા એજ કે આવું જુદા જુદા ઋતુ પ્રમાણે બધું બદલાતું જ રે છે કે આપડા પૂર્વજો એ આટલા ટાઈમ થી જે ખાતા તે એ લોકો એ આપણ ને શીખ કે આવું ખાવું જોઈએ ખાવું જોઈએ એવું આપડે ઉનાળામાં જુદું ખાઈએ શિયાળામાં જુદું ખાઈએ કેવ કે શિયાળામાં આપણને ગરમ ગમે મસ્ત મજા આવી જાય કે ગરમ ગરમ હાંડવો બનાયો હોય કે ઢોકળા હોય
હા એજ એજ મે જ આજેબી મે જોયુ ને આમ મસ્ત શિયાળો આમ એટલે ઠંડુ ઠંડુ હતું વરસાદ નુ એટલે મેં પણ આજે મેગી બનાવી અને ઈચ્છા હતી કે આમ ઢોકળાને એવું બનાવું પણ મારે લેટ થઈ ગયું એટલે કઈ બનાવ્યું નહી પણ મજા આવી. જે મેગી ખાવાની પણ નહીં.
હા સાચી વાત છે તમારી મને તો છે ને વેજીિટેબલ વાળી મેગી એટલી ભાવે ને કે કશું બી હોય ને આવું વરસાદ હોય ને તો મેં પણ ગઈકાલે જ મેગી ખાધી આ મસ્ત લસણ નો વઘાર કરીને આપણને જે વેજીિટેબલ ભાવે નાખીને હું ડબલ મસાલા વાળી મેગી કહું ને મને તો એટલી ભાવે ને તમને કેવી ભાવે.
મને તો સાદી જ ખાલી મસાલા અને પાણી વળી બો ભાવે.
એવ. મારા ઘરે તો બધાને ચીઝ વાળી મેગી બહુ ભાવે પણ મને પર્સનલી ચીઝ વાળી મેગી એટલી ના ભાવે પણ બાળ જઈએ ને તો ચીજ વાળી સારી લાગેને હવે તો. મેગી જેવું રામન બી આઈ ગયું છે રામન પણ બધા બહુ ખાય છે ને.
હા એ મેં જોયું તું કે રામન નું થોડું ક્રેઝ અત્યારે બહ છે. કે બહુ વાયરલ થયું છે નહી અત્યારે તો એ
બઉ વાયરલ થયો છે આમ લોકા બહુ ખાય છે એ પણ આમ કેવું ગરમ ગરમ હોય. હોય પણ નૂડલ્સ હોય તે ખાવાની બી મજા આવે. અને એની અંદર બી તલ ને અમ તીખું તીખું હોય ને એટલે આમ ખાવાની મજા આવે ઠંડીમાં આમ તો ખાવાની એમ મજા જ અલગ છે. અને આમ જે ગુજરાતી ઓથેન્ટિક છે કે ખબર નહી પણ મને સેવ ઉસડ વડોદરાની એ પણ બહુ જ ભાવે એમ.
હા એ મેં બહુ સાંભળ્યું છે અને બહ જોયું છે કે વડોદરામાં સેવ ઉસળ બહુ જ એટલે બહુ ફેમસ છે.
હા એજ તો એવું આપડે બી બધું હોય જ છે અમારા જિલ્લા માં પણ મળે જો કમ્પેર કરીએ તો એટલું સારું ના મળે ત્યાં. તુજ બીજ હોય નાના બન સાથે ખાવામાં આવે છે ને. એટલે આની તો બહુ બધી ચર્ચા થાય જ ખાવાની કારણ કે અફકોર્સ બધા ખાવા માટે જ બધું વધારે કરતા જ હોય છે અને જુદું જુદું ખોરાક લેતા જ હોય છે આપડે ઘડીયુ પણ જુદું જુદું ખાતા હોઈએ છે. અને ગરમ ખાવાનું ખાઈએ પછી આ મહારાષ્ટ્ર સાઈડ આપડે જોઈએ ને તો મિસલ પાવ ને એ બધું સેવસડ જેવું જો એટલે આમ સેવસર જેવું ના કહેવાય પણ એવું સા આમ હોય છે સિમિલર એમ શું કેવું તમારું?
હા એ જ ત્યાં તો બહુ આ બધું હોય છે અમે ગયલા ને તો મેં ખાધેલું ત્યાં તમ ખાતા રહી જ હવે એટલું સારું હોય છે અના પડતો જેટલી
ચર્ચા થઈ શકે છે આપણે ખાવાના પડ તો કારણ કે ખાવાની વાતો તો કોઈ દિવસ પતશે જ નહી આપડી પણ મને તમારી જોડે ચર્ચા કરવામાં બહુ જ આનંદ આવ્યો આપણે ફરીથી આમ. ચોક્કસ ચર્ચા કરીશું હા.
હા ચોક્કસ હને ચલ.
હે